હેલો કેમ છો.
હા કેમ છો?
બસ એકદમ મજામાં છું. કરો છો? બસ મજામાં જ નોકરી પર આવી હાલ. શું કરે છે તમારી ઢીંગલી? હલો હા હ શું કર શું કરે છે તમારી ઢીંગલી?
બસ અત્યારે તો હા રમતી હશે.
આજ કલ તો છોકરાઓને ભણ કોઈના કરતા રમવાનું વધારેે હોય છે.
હા અત્યારે તો હા છોકરાઓને મોટા કરવા બહ અઘરું કામ છે.
હા અત્યારે બાળકો ન ઉછેર કરવામાં એની બધી જવાબદારી પૂરી કરવી. શિક્ષણ આપ એ બધામાં એક બહ મોટું એક ટાસ્ક એ રીતે પપ્પાને જ થઈ પડશે બાળકને કઈ રીતે સમજાવું
હા હા તો.
ખાસ કરીને જો બાળક છોકરી હોય. તો પણ બો ચિંતા રહેતી હોય છે આજકાલ બધા કિસ્સા ને તો આવતું હોય છે.
હા અત્યારે જેવો માહોલ છે આપણા દેશમાં એ રીતે તો જોકે છોકરીને મોટી કરવી બઉ મોટી વાત છે. આપડે પણ ખુદ આ દેશમાં સવાઈવ કરું બહ મુ કેલ છે તો આપડે એક છોકરીને મોટી કરવી તો
હા બહ અઘરી જ વસ્તુ છે સાચી વાત છે અને જયારે છોકરા નાના હોય ત્યારે તો એને શું સાચું શું ખોટું તો એની બી એટલી ખબર નહી પડતી હોતી એટલે તો બઉુ અઘરું થઈ પડે છેરા આજકાલ બધે જગ્યાએ કેટલા આવ
હા.
એ બાળક નો અત્યારે ઉછેર કરવામાં એના માટે જેટલું શિક્ષણ જરૂરી છે એના કરતાય અત્યારે કઈ રીતે હું ત્યાં આવું છું લોકોને કઈક ઓળખવા. એ શીખતાવવું અને એવુ છે તો એના કરતા બી વધારે હ તો અત્યારે ટાસ્ક થઈ ગયું છે આપડા લોકો માટે.
હા, એ સાચી વાત છે કેમ કે. અત્યારના જે નાના બાળકો એવું નથી કે છોકરી અત્યારે છોકરી કે છોકરા બંને સેફ નથી.
હા, એકદમ સાચી વાત છે, તમારે આજકાલ એનાના સમયમાં તો એવું ક હતુ, કે બાળક જયારે મોટું થાય પછી ખાલી
હા. ને અત્યારના હા અત્યારના સમયમાં તો છોકરુ નમ શું કેવાય પેટમાં હોય ત્યારથી ને ચિંતા થવા માંડે કે શું કરશું આગળ આપણેે એને કેવી રીતે આગળ વધારશું કેઈ રીત તેનો ભણાવું ગણાવવું કે એનું મોટે કરું.
હા, એકદમ સાચી વાત છે તમારી ત્યારે તો બાળકને અને પાછા એના ઉછે પાછળ આપણો ખર્ચો પણ બો વધી ગયો છે આપણા ટાઈમમાં જયારે આપણે ચાર પાંચ ભાઈ બેહેન મોટા કરતા થતો. એના કરતા દસ
હા, અને સમય પ્રમાણે હાલ તુ પણ નથી વસ્તુ લીધા વગર કે એને એ રીતે રાખવા રા રાખવામાં. કેમ કે પેલા તો શું હતું કે આપણા મમ્મી ને આપણે કદાચ મૂકીને વેય જાય. કે આપડે રમતા રમતા મોટા થઈ ગયા છીએ. શેરીમાં ના રીતના છોકરાઓને અત્યારે તો બાર પણ નથી રખાતા. તારે વાહનો એટલા વધી ગયા છે. કે જેમથી આપને બી કે લાગતી હોય વાળે ઘડીએ.
હા, એ તમારી વાત એકદમ સાચી છે અત્યારે અને પાછું અપહરણના ને બધા કિસ્સા પણ એટલા બધા થતા હોય છે કે છોક ઘરમાંને ઘરમાં પણ કોઈ સેફ નથી હોતું. અત્યારે કોઈ કુટુંબવાળા ના ઘરે જો આપરું બાળક ગયું હોય તોયે આપણને ડર લાગે છે. આપડે કઈ રીતના પેલું એ કરી શકે
હા
બહુ અઘરી વસ્તુ થઈ ગઈ છે અત્યારના ટાઈમમાં
હા, હા એ વસ્તુ સાચી છે કે આપડે અત્યારે અત્યારના સમયમાં એવું છે કે આપડે કોઈ ઉપર પણ કોઈ જ ઉપર ભરોસો નથી કરી શકતા બાળકના હા, બાળક માટે આપણે
અત્યારે તો આપડે એને સ્કૂલમાં મૂકતા હોઈએ છે તો ત્યાં પણ એવું છે કે ત્યાં પણ બાળક સાથે એટલું ધ્યાન નથી રાખતા હોતા ને એવું બધું ઘણું થતું હોય છે. તો એ પણ એક બો બીકની જ વસ્તુ છે કે એને આપણે સ્કૂલે મૂકીએ તો પણ આપડો જીવ ત્યાં જ હોય છે.
હા. હા, ઈ વસ્તુ સાચી છે કે આપડે સ્કૂલ કયો કે પ્લે હાઉસ કયો કે આગળ આપડે એને બઉુ વિચાર કરવો પડે કે આપડે છોકરા સાથે શું થતું હશે એ હરખી રીતે ખાતું હશે બોલતું હશે રો તું હશે શું કરતું હશે મુજાતું નથી ને એ બધું આપણેે ચિંતા થાતી હોય
હા પણ મેં તો મારી છોકરીને અત્યારથી જ પ્રેમથી અને એને ગમે એવી ભાષામાં એને એની સુરક્ષા કઈ ને શીખલાવતી રે એવું છે કે કોઈ અજાણ્યા લોકો જોઈ જો કોઈ બોલાવે તો એને ક્યારે હાથ વડે ટચ નહીં કરવા દેવું ને એને દૂર થી જેની જોડે હાઈ હેલો કરી લેવાનું બધા જોડે સ્વભાવ રાખવાનો બધા જોડે વાતો કરવાની પણ કોઈને આપણા સુધી પહોંચવા નહી દેવાનું.
હા એ વસ્તુ પણ સાચી છે કેમ કે મારે હું પણ મારી છોકરીને એવી રીતે બધી ટ્રેન તો કરું જ છું. પણ અત્યારે કેહેવાય ને કે બાળક એટલું નાનું હોય ને કે આપણેે એને કઈ રીતે એક્સપ્લેન કરવું એ પણ આપણે વિચાર કરવો પડે કે એના મગજમાં શું બેસશે એ શું કઈ રીતે કયા માહોલ માં એ એવું રિએક્ટ કરશે.
સાચી વાત છે અમુક વસ્તુ આપડે એને કઈ રીતે સમજાવતા હોય એને કઈ રીતે સમજતું હોય એ પણ આપણે કઈ નક્કી નથી કરી શકતા હોતા. અને ઘણી વખત તો ત્યારે કેવું થતું હોય છે કે માતા પિતા એટલા બધા બીઝી રેતા હોય છે. પોતાના કામ ધંધામાં અને બાળક માટે છે પણ બધું કર તા હોય છે કે સારા પૈસા કમાશે તો બાળકનો ઉછેર કરી શકશે. પણ એના લીધે પોતાનું આખા દિવસ થાકેલી પેલાના લીધે બાળક ઉપર ક્યારે ગુસ્સો કરતા હોય તેવું કરતા હોય તો બાળક ક્યારેક માતા પિતા થી પણ ડરતા હોય છે એને જરૂર હોય છે કે મને પ્રેમથી સમ જાવે કે અમારી જોડે પ્રેમ થી વાત કરે હા જો આપડે એની જોડે પ્રેમથી રહીએ કે પ્રેમ થી વાતચીત કરીએ તો બાળક આપડી જોડે એકદમ ફ્રેન્ડલી થઈને વાત કરી શકતું હોય છે.
હા એ વસ્તુ પણ સાચી છે. પણ અત્યારની જે જનરેશન જોઈ છે ને તે જે અત્યારના જે બાળકો એને પ્રેમથી પણ કઈ રીતે સમજાવું એ પણ મુસી કે મુશ્કિલ છે. કે પેલા ના આપડે વધાર આપણા મા બાપ તો આપને ખાલી આમ આંખ બતાવે તો એ આપડે બેસી જતા નતા ને છોકરાઓ ને તો હા અત્યારે તો આપડે વાત વાતમાં હા સોરી હા સોરી સોરી. માફ કર દે માફ કર દે.
હા બાળક કરતા આપડે વધારે માફી માંગવાની જરૂર રહેતી હોય છે સાચી વાત છે પણ આ આ બધું ખરેખર તો એટલે થાય છે કે આજકાલના બાળકો ફોન પ્ર વધારે હોય છે આપણા આપણા સમયમાં ફોન નહોતો તો સારું હતું. કે આપડે એક્યા બીજા ને મળતા હા આપડે. બીજા ને મળી અને બીજા સાથે રમતા મમ્મી પપ્પા સાથે પાંચ દસ મિનિટ તો પાંચ દસ મિનિટ પણ આપણેે એની જોડે સારી રીતે રેતા. આપડા મમ્મી પપ્પા પણ આપણને એટલો ટાઈમ આપતા અને આજકાલ આપણેે જોઈએ છે તો. આપણે પણ આપણે કોઈ કામ માં હોય તો બાળકને ફોન પકડાવી દઈ. કે તું ફોન જોઈ લે આપડે ક્યાં થોડા ફ્રી થઈને આપડણે ફોન જોવું હોય. તો આપડે એને ટીવી આપી દઈએ કે ફોન આપી દઈએ કે હું થોડીક વાર ફ્રેશ થઉ છું તો તું ફોન જોઈ લે. એટલે ફોનમાં જ ફોનમાં ઘણી વખત એવું થતું હોય છે કે બાળક કોઈ ખરાબ આદત શીખતું હોય કે એવું થતું હોય જો આપડે એવી ટ્રાય કરીએ હા. આપડે એવી ટ્રાય કરીએે કે બાળકને ફોન ના આપેને એની જોડે કઈ ગેમ રમીએ કે કોઈ. આર્ટ એન્ડ ક્રાફ્ટ જે વસ્તુ કરીએ તો બાળક થોડુંક માનસિક ચેન્જ પણ થતો હોય ને. આપળી જોડે ભાવનાત્મક રીતે પણ થોડું કે એ જોડાઈ શકતા હોય છે.
હા એ વસ્તુ પણ સાચી છે.
અને બીજી વસ્તુ તો અત્યારે આપડે બાળક ને મોછું ભરવા. ને ઉછેર કરવામાં મેન વસ્તુ એ છે. કેને આપણે સારું પૌષ્ટિક વસ્તુ ખવડાવું કઈ રીતે કોઈ હેલ્દીવસ્તુ. તો એને ભાવતી નથીતો આપડે એને ટિફિનમાં અત્યારે કોઈ બી તમે સ્કૂલ માં કે જોઈ લો તો બાળક ના લંચમાં ટિફિનમાં દરરોજ જોઈએ તો બાર ના પેકેટ બિસ્કીિટો ચોકલેટો ફૂડ એવું જ બધું આવતું હોય અને ક્યારેક આપડે એવી ટ્રાય કરીએ. કે આપડા બાળકને કઈ હેલ્ધી વસ્તુ બનાવીને મોકો દએ. પણ આજુ બાજુ ના પાંચ છોકરા હેલ્દી વસ્તુ ખાતા હોય જોઈ ને આપડા બાળક ને આપડા પ્રત્યે અભણ મોફત થતો હોય. એ મારા મમ્મી તો મને આવું ખાવાનું આપે છે. બાબધા તો સારું થાય છે એને એ નથી ખબર હોતી કે અમારા માટે સારું છે કે નથી. એને ખાલી એવું હોય છે કે. બધા આવું ખાય છે અને હું કેમ શાક રોટલી દાળ ભાત કે. ઢોકળા કે પરાઠા કે ઇટલી કે હું એવું. ખાઉ હા હું કેમ આવુંજ ખાઉ હું કેમ કોઈ સારી વસ્તુ ના ખાવું.
હા એ વસ્તુ પણ સાચું છે. પણ અત્યારે હા એ વસ્તુ સાચી છે કેમ કે એવું મારા સાથે પણ થીવ છે કે મારા બેબી ને મેં બે વરસ લગી. ને ફોન થી દૂર રાખી તી એને અ. બહાર નુ ફાસ્ટ ફૂડ ને કઈ ખવડાયું નોતું. જેમ કે અત્યારે જે નાના નાના પડીકાઓ એવો બધો આવે છે કંઈ નોતું ખવડાવ્યું. કાય નોતું એને ખબર પણ જેમ જેમ એ બહાર ની. કે બીજાને જોયું બીજા છોકરાઓને ફોનમાં જોતા. બીજાને અ એવી રીતે. ફૂડ ને બધું એવું બહારનું ખાતા જોઈ ને એ પણ સીખી ગઈ.
હા, એજ વસ્તુ છે કે બાળક થોડુંક મોટું થઈને બહાર નીકળે એટલે, જોઈને પણ એને એ બધી વસ્તુ કરવાની ઈચ્છા થ થતી હોય છે, પણ એ બધી વસ્તુ તું કેમ ન કરે એ એને કેમ સમજાવવું એ આપણા માટે બહુ મોટો ટાસ્ક છે એના માટે તો સૌથી પેલા હા.
હા, કે
આપણેે જ પેલા સૌથી પેલા સારું ખાવાનું ને ફોન થી દૂર રેવાનુંને એવી જો. આપડે આદત પાડીએ તો જ આપડા બાળક માં આયાદાદ પડે એવું છે. ઘણી વખત તો છોકરું એવું કેતું હોય છે મારી બેબી છે. એ એના દાદી જોડે વધારે ટાઈમ રેતી હોય છે, તો એના દાદીને એમ કેતી હોય છે કે હું લેસન કરું છું, હું બુક લઈને વાંચું છું, હું લખું છું તો તમે કેમ ફોન જોવો છો? તો તમે ફોન જોવો છો, તો મને પણ ફોન જોવા આપવો પડશે. તમે આટલી વાર ફોન જોયો તો મને કેમ ના આપો? મને પણ ફોન આપો. એટલે આપડું બાળક જે સાંભળે, એના કરતા જે જોવે, એ વધારે કરતું હોય છે. એટલે જો આપણેે જે રીતે રેતા હોઈએ તો, આપડા બાળકની વસ્તુમાં આડઅસર નથી આવતી. બાળકને સારી રીતે ઉછેર કરવા માટે પેલા આપડે એ રીતે રેવું જરૂરી છે.
હા, એ વસ્તુ સાચી છે.
કઈ નઈ, આપણે બંને હવે ટ્રાય કરીએ કે આપણેે આપ આપણા બાળકને કઈ રીતે સારું કરીએ, જો મને મારી બેબી બોલાવે છે. અત્યારે હોમવર્ક કરવા જ બેઠેલી છે તો હું એની પાસે જઉ. પાછો એને એમ થસે કે મમ્મા ફોનમાં છે અને હું હોમવર્ક કરું છું.
હા, સારું, ચલો.
ચલો, મળીએ.
હા, બાય.